હલો.
હ હલો, અવાજ આવીયુ શે?
જી તમારો અવાજ આવી રહ્યો છે, શું મારો તમને અવાજ આવી રહ્યો છે?
હા.
આજે આજે આપણે વાત કરીશું આપડે. ફરવાના સ્થળો જેમ કે આપણે લોકો વધારે પડ તો ફરવાનું વિચારે છે જેમ કે પેટ પહેલા લોકો ના વિચારતા હતા પણ હમણાં લોકો હમણાં ની જનરેશન લોકો વધારે પડતું ફરવાનું વિચારે છે. જેમ કે તમે જાણો છે કે. આપણે અલગ અલગ જગ્યા એ ટૂર હોય છે જેમ કે રાજસ્થાન છે લદ્દાક છે. એવા ઘણા મહારાષ્ટ્રમાં પણ ઘણા સ્થળો છે જેમ. કે આપણે મુલાકાત લેવી જોઈએ કે જેમ કે તામાં મહારાષ્ટ્રમાં જાઓ. તો તમને ત્રંબેશ્વરન મંદિર છે મંદિર છે શિવનુંજી નું. જ્યાં તમને આપણે. તમને ત્યાં જોવા મળે છે, જેમ કે તમે. ત્યાંના કિલ્લાઓ છે, જેમ કે ત્યાં અલગ અલગ જગ્યા. રવાવાનું હોય છે, તમે પણ મેં તો ત્યાં જઈને. જેથી કરી મારા ફેન લોકો પણ મને કે છે, આપડે ચોમાસો આવે એટલે આપણે ત્યાં ફરવા જવાનું. છેડે ચોમાસાના સિઝન આવે એટલે આપણે ત્યાં. કુદરતી નજારો વધારો પડતો સારો અને સુદર હોય છે જે. જેથી કરી ત્યાં આપણું ફરવાનું વધારે પડતું ગમે છે ત્યાંના. મોસ્ટઓફલી વોટરવોલ વોટરફોલ પણ વધારે પડતા મહારાષ્ટ્રમાં જોવા મળે છે જે આપણે. ને આપણને અદભુત નજારો અને આપણને ઊંડા દ્રશ્યોને. ત્યા જોવા મળે છે, જેથી કરીને હું તો હું તો જાઉજ છુ ફરવા માટે. તેને મહારાષ્ટ્રમાં ચોમાસું નુ સિઝન આવે એટલે હું તો નીકળી જ જાઉં છું જેથી કરીને મને ત્યાંનો સુંદર નજારો. નું દશ્ય આપણને જોવા મળે જેથી મને આનંદ મળે અને મને સુખ સુખ. મળે મારા જીવનમાં જે ટેન્શન હોય એ પણ મે કરીને ત્યાં ફરવા જવું છે તમારે શું કેવાય બાબત માં. તમારે શું કેવ હોવા બાટમાં.
હા તમે કીધું ત્યા સાચી વાત છે કે આપણે ફરવાથી આપણું માઈન્ડ ફ્રેશ થાય. અને જેના લીધે આપને જે પણ આ આ. ફરવાની ખુબ જ મજા આવે છે હું તો અમારે અં ઘણા પ્રકારના વિસ્તારો છે જેમ કે વિહલ્સ. અમે દર વર્ષે અમે જાયીએ જયારે પણ વરસાદ આવે. ત્યારે. હ વિરસાની તો જાય છે ત્યાંના ખાવાનું પણ ખુબ જ ફેમસ છે દેશી આઈટમ જેમ કે. અ ભજીયાટી માંડીને અન્ય આઈટમ અને પછી અમે. મોઢ કરવડ જ મોઢ કરવડ પછી સાપુતારા સાપુતારા પછી હ લિહર પો માંડીને અને અન્ય ઘણા ફોટો છે તે અમે ફરવા જાય છે અને તે ખૂબ જ. હ ખુબ જ મજા આવે છે અને જેના. અને ફી થોડો જરૂરી છે. અને અમારા અહિયાં ઘણા પ્રકારના સ્થળો ફરવાની મજા આવે છે. અને જેના લીધે એક. ખુબ જ સારું છે પણ તમારે અહિયાં તો એ કેવા બધા વિસ્તારો હશે. પણ અમારે અહિયાં તો લા જવાબ છે જેમ કે. કાશ્મીર છે અને ત્યાં ફરવાની ખુબ જ મજા આવે છે. કાશ્મીર માં જેમ કે લદ્દાખ વેલી. મળ અને ઘણા પ્રકારની આ વેદીઓ છે તે અમને કરવાની ખુબ જ મજા આવે છે. અને તમે ખુબ જ સારું પણ. હ આવાજ. અને તેના લીધે ફરવાની સ્થળોથી માંડી અ ઘણા પ્રકારના સ્થળો છે. તે અમને ફરવાની ખુબ જ મજા આવે છે અમારે અહિયાં ઘણા પ્રકારની બોટિંગ. પેલું પડશે અને તે ખુબ જ મજા પણ આવે છે અને ના. કારણે આપણે એવા સ્થળો પર જ જવા જોઈએ જો આપણે. આપને એવા સ્થળો ન મળશે તો એના કારણે આપણને. ખુબ સારું પણ લાગશે જો આપણે એ જો એવું ન કરું. તો આપણને બહુ માઇન્ડ ફ્રેશ ન થ એટલે આપણે એવું. થોડો ચુનવા જોઈએ કે જેના કારણે આપણને. માઇન્ડ ફ્રેશ થાય આપણે પણ આ વર્ષે જઈશું કે. અ લદ્દાખ વેલી કે આપડ હરિહર ફોર્ટ જઈશું. અને જેના કારણે આપણને ખુબ સારું પણ લાગે છે જો આપણે. એવા એવા જગ્યા ન હોય જસું અંત કારણે. ખૂબ જ મગજ મારી પડે છે અને. એ ખૂબ જ જરૂરી છે કે આપણે એવા સ્થળે. લાવું જ રઈએ અને જેના કારણે આપણે. ખુબ જ હરવા ફરવાની મજા આવે છે તમારે શું માનું.
તમારી વાત સારી છે એકદમ આપણે તમે જાણો છો કે આપડા ભારત દેશ. માં ઘણા બધા મંદિરો પણ આવે છે જેમ કેદારનાથ છે બધ.
ત્યા જશે પણ આપણે ત્યાં જવાનું મન તો હોય છે પણ ત્યાંથી આપણાથી જવાને જેમ કે પૈસાની પ્રોબ્લેમ ઘણી હોય છે જેમ કે એ રીતના ઉપર ના જવાય પણ મારે તો ડ્રીમ છે કે મારે જવું છે ત્યાંનું એકવાર કલ્ચર અને મારે ના દર્શન પણ પ્રાપ્ત કરવા છે, જેથી કરીને મને એવું થાય છે કે મારે ત્યાંના દર્શન કરવાનું જરૂરી છે, અને મે ત્યાંનું કલ્ચર છે, જેમ કે ત્યાંનો મંદિરો છે, જે વધારે પડતા આધુનિક આધુનિક યુગથી ત્યાંના મંદિરો છે, ત્યાંને આપણને પણ એવું થાય છે, કે આપણા યુગમાં પહેલાના યુગમાં કેવા કેવા મંદિરો બનાવ્યા હતા જેમ કે રાજાના સમયના જેમ કે હું જાણો છું કે કેદારનાથ છે, એ કેદારનાથ સબ્રીનાથ છે. અને આપણા શંકર ભગવાન નાાર આપણા મંદિરો વધારે આવડતા હોય છે. જેમ કે આપણે ગુજરાતમાં જાણ તો જાણાવ છો કે
એ છે
જેથી જે મુલાકાતે હું તો ગયો છું અને મારા મિત્રોને હું હ લઈ જાઉં છું અને મારે તો મારે તો ઘણા ટમ છે, જેમ કે
એટલે આ હ
લદ્દાખ જવું છે, ગોવા જવું છે, મારા એ ડ્રીમ છે, પણ મારાથી પૈસા ન થી કરીને હું જ શક પણ મારે ઇન્ટરનેટ દ્વા એવું જોવા મળે મારે જાણીને ત્યાં જાણતો ક અને ત્યાનો અનુભવ પણ કરો વાવણ કલ્ચર છે અલગ અલગ વસ્તુ તે મારે પણ જાણવું છે, તમારે શું કયા બના
તમારી વાત
તમારે શું કેય આ બાટમાં
હા કીું આપણે પણ એ જગ્યા સ્થળે જઈશું જેમકે આપણે અહિયાં જેમકે કેરળ કેરળમાં નારિયલી ઘણી હોય છે, અને નારિયલ પીવાની પણ ખુબ જ મજા આવે છે. ત્યાંની બોટિંગથી મળીને ત્યાંનો નજારો ખુબ જ સારો છે, અને અમ જણાતી છે, એનો તે ફરવા ખુબ જ જાય છે, અને ત્યાં બોટિંગ કરવાની જે અન્ય વિસ્તારમાં જવાની ખુબ જ મજા પણ આવે છે. અમે પણ વિચાર્યું છે, કે અમે નારિયેળી ની એવી રોપેલી છે, ત્યાં ત્યાંનું નામ અમે એ પેલું આપી દઈએ છેીએ કે એ મિની કેરલા એવું નામ આપી દે છે, અને તેના કારણે અમને પણ એ ખુબ જ સરસ લાગે છે. અને તેના કારણે ઈન્કમ પણ સારી આવે છે જો આપડે એવું કરશું તો આપડણે ઈન્કમ રાખવામાં પોહોંચી જશે એટલે આપણે મિની કેરથી એવું બનાવવું જોઈએ જેમ કે ગોવા ગોવા પછી આપણે અહંયા બારે સ્થળો ખુબ જ આવે છે, જેમકે આપણા અયા હમ પ્રઇઝ ઓછી રહી છે, એટલે બારના બારના સ્થળોથી લોકો ઓછા આવે છે, અને જેના કારણે આપણને ફરવાની ખુબ જ મજા પણ આવે છે જેમ કે આપડે અહિયાં મુંબઈ મુંબઈમાં ઘણા બધા જેમ કે હોટલ ખુબ જ સારી છે, હું ગામડા વિસ્તારમાં રહું છું તો અમને તે એ બધું જોવાની ખુબ જ મજા આવે છે, કે મુંબઈનો પ્રોપર વિસ્તાર ખુબ જ સારો છે, ત્યા ધણી બધી ફિલ્મ સિટી પણ છે, અને ત્યાં મુંબઈમાં આપણી મેચ જોવા મેચ જોવાની પણ ખૂબ જ મને વાનખેડે સ્ટેડિયમ એ ખુબ જ સારા છે, જેમાં બધા બધા સિતારો આવે એટલે ત્યાંની ટિકિટ પણ ખુબ જ મોંઘી હોય છે. એટલે એવા વિસ્તારમાં ફરવાની ખુબ જ મજા આવે છે. પછી રાજસ્થાન રાજસ્થાનમાં ઘણા બધા કિલ્લાઓ બાંધવામાં આવેલા છે, કે ત્યાંનો તાર એવો હતો કે ત્યાં કોઈ જાતુ ન હતો, એટલે પેલા કિલ્લા જે પણ હા હા ઘણા ઘણા વિસ્તારમાં જઈને આપણેને ફરવાની ખુબ જ મજા પણ આવે છે, જો આપણે એવું કરશો કે આપણને ખુબજ મજા આવે છે, પછી હા હમણાં જ રામ મંદિર બન્યું ત્યાં ત્યાં પણ ફરવાની ખૂબ જ અને બધાથી વધારે સારું તો મને કશ્મીર લાગી છે કશ્મીરમાં ઘણા બધે ફરવાની લાયક છે, કાશ્મીર પછી આપણો કચ્છ પણ ઓછો નથી અને તેના કારણે આપને ફરવાની ખુબ જ મજા પણ આવે છે તેમાં વ્હાઈટ રન તરીકે ઓળખવાવામાં મીઠું ખાલી પાથરી મૂકેલું. એવું લાગે છે, પણ તે વાઈટ રાતના દેખા ખુબ જ સારો લાગે છે, અને તમારે શું કેવુ?
તમારી વાત સાચી છે, તમે કે તેમ મારું પણ ડ્રીમ છે કાશ્મીર જવાનું. જેથી કરીને હું પણનો બરફ વાળો નજાર અને એ બધો નજારો, હું લઈ શકો છો જેથી કરીને મારો પણ ડ્રીમ છે, કે મારે ત્યાં જાવુ છે. જેમ કે આપણા ઘણા આપણા આપણા દેશમાં પણ ઘણા એવા વિસ્તારો છે, કે જ્યાં બરફનું પડે છે જેમ કે માઉન્ટ એવરેસ્ટ છે, એ પણ ડ્રિમ છે પણ ત્યાં જઈ શકાતા નથી, જેથી કરીને આપણને ત્યાં પરવાનગી નથી. જેથી કરીને આપણે સોશિયલ મીડિયા પર જોઈને એમાં જ ખુશ રહેવા પડે છે, જેથી આપ મેં પણ એવું વિચાર્યું છે, કે મારે પણ વધારે પડતા બહાર ફરવો જવું છે, પણ મારે પણ એટલું બધું બજેટ નથી જેથી કરીને હું ત્યાં જવા ફરવા માટે સક્ષમ નથી, અને મા આવશે એ હું કમાવું છું, પણ બસ મારે પણ પૈસા ગમેત્યા વેડફી નાખુ હ મારે જે રોનો છે એમાં જાય છે, મારા જેથી કરીને ફરવામા જ રહી ગયા છે, જેથી કરીને મારે પણ મે ઇન્ટરનેટ અને આપણા સોશિયલ મીડિયા જેમ કે તમે ઇન્સ્ટાગ્રામ ના વાત કરીને છે, તેમાં વધ પડતી આપણે રીલ્સ જોવું છું, એમાં મને વધારે પડતા એવા એવા સ્થળો જોવા મળશે જેથી કરીને આપણેે આ વધારો કચ થી એ થાય છે આપે ત્યાં જવું જરૂરી થાય છે, અને મનોરંજન આપણે ત્યાં આપ શાંતિ અનુભવ એવુંને આપે પણ જવાનું મન થાય છે, તે કરીને આપડે ત્યાં ના જશે, જોઈ શકે અને ત્યાના નિહાળી પણ શકે જેથી કરીને આપણે આ બધું વસ્તુ જોવું જ જોઈએ મે તો કેમ પૈસા કમાવો અને ફરો પણ અને હમણા ના લોકો લોકો પૈસા તો કમાઈ રહ્યા છે, છે પણ આ ફરવાનું ફરવાનું ફરવા નથી જાતા જેથી કરીને મે એવું જ કેહવું છે, કે બધા લોકો ફરવા જાવ જેથી કરીને આપણને પૈસા પૈસા નો ઉપયોગ કરો, આપડે પૈસા ઉપર તો લઈને નહી લઈને જવાના છે જેથી કરીને આપણા ફરવાનો મો ફરી જ લેવું જોઈએ તમારે શું કેવા ભાગમાં. ગજ્જુભાઈ તમારે શું કેવું એ બાબત મા
આપણે લદ્દાખ આપણે સાથે મળીને. અને લદધા આપણે અ. યુએસ એ જશો અને ત્યાં ફરવાની ખુબ જ સારી મજા પણ આવે છે. અને આપણે એક મોટો બિઝનેસ કરીએ જેના કારણે આપણે. ઇન્કમ સારી આવે અને આપણે સરત જ આપડે વ્યાજના પૈસા જ ખાયા કરે. અને તેના લીધે આપણે. તમે આઈએસ ઓફિસર બનો તો અમને ઘણો મોકો મળશે કે તમે અ પ્રોજેક્ટ ઘણા આપશો. તો તમે કદાચ એવું કરી શકો અને જેના લીધ ઇન્કમ સારી આવે. ફરવાની ખુબ જ મજા પણ આવે જો આપણને એવું. તો શું તો પણ ઘણા બધા સ્થળો ફરવા લાયક છે જેમ કે અમદાવાદ. ખુબ જ સારી છે અમારે સુરત પણ ખાવાનું માં. ખુબ જ ફેમસ છે એટલે ઘણી બધી સ્થળો છે તે ફરવાની અને આપણે. આપણે. હમ ખુબ જ સારું પણ લાગે છે અમારે શું. મનવું કે કયા સ્તરે અમે. વધારે પસંદ કરો અને જેથી તમને ફેશ ફીલ થાય અને ગોવા જઓ લંડન જાઓ ખે. અ ઘણા બધા સ્થળો છે જે ફરવાની ખુબજ મજા આવે છે. અને એટલે આપણે. અને આપણા ડાંગ વિસ્તાર પણ કમ નથી કે ત્યાં. અ ઘણા બધા જાડવાઓ છે ત્યાં હમણાં પબ્લિક વિસ્તાર ખુબ જ સારો છે. અને તના ધંધો પણ ખુબ જ. સારું ચાલે છે અને ત્યાંના ખેતરો પણ એક નંબર જ છે.
તમારી વાત સાચી છે તમે કે હમણાં મિલ.